પંત્રા.
હેલો!
હલો અંત્રા કેમ છો? બસ બરાબર.
બસ મજામાં જો બસ થોડીક તબિયત ઠીક નથી આજે.
અરે કેમ શું થયું તને?
અરે છે ને થોડુંક થોડુંક ગળામાં દુખાવો છે ને થોડીક ઉધરસ પણ આવે છે એવું લાગે છે કે તાવ ના આવે તો સારું એમ
અરે અરે દવા લીધી?
ના હજી નથી લીધી પણ હવે હું વિચારું છું કે પેલા ઘરેલું ઉપચારો કરું ગરમ પાણી પીવું કે ડાયરેક્ટ દવા જ લેવા હાલી જાવ એમ.
અરે વા એ તો બહુ સારો વિચાર છે તો એના માટે આયુર્વેદિક ઉપચાર સૌથી સારો ઉપાય છે એ તો હું જણાવું.
હા આયુર્વેદિક આમ તો આમ તો ઘરગથ્થુ જ કેવાય ઘરેલું ઉપાય કરી શકાય તમે કઈક જણાવો તો મને ખબર પડે આયુર્વેદિકમાં તમે શું કરો છો ઘડું દુખું હોય તો.
તો આયુર્વેદમાં એક એક ઉપાય સારામાં સારો છે તમે છે ને મધ લો અને એમાં થોડો આદુનો રસ નાખી અને તમે દિવસમાં ત્રણ થી ચાર વાર ચાટણ કરો ને એનું તો એ ઘળા માટે બેસ્ટ ઉપાય છે.
હા એ મેં સાંભળ્યું છે એ સાચી વાત છે અને ગરમ પાણી માં હળદર નાખીને પીએ કે મધ સાથે આદુ ન રસ લઈએ એ સારો આ તો બહ સહેલો ઉપાય નહી.
બહ સારો ઉપાય છે અને અને મેં પાછો આ કરેલો છે અનેને એ એમાં બહું જ ફાયદો થાય છે આ ઉપાયથી.
સાચી વાત છે એટલે દિવસમાં કેટલી વાર લઈએ તો વાંધો ના આવે એમ ગરમ ના પડે ને?
અરે ના ના વાંધો ના આવે દિવસમાં ત્રણ થી ચાર વાર તમે આરામ થી લઈ શકો એમ.
હા ઈ ઘળા ને દુખાવા માટે છે ને મને છે ને એવું લાગે છે થોડીક થોડીક ઓલી કોરી ઉધરસે રે છે તો ઉધરસ માટે શું કરીએ?
ઉધરસ માટે તમે છે ને હળદર વાળું દૂધ પણ પી શકો હળદર વાળા દૂધમાં થોડું નવસેકું થાય તો તમે એમાં મધ નાખીને પી શકો ઇ પણ સારામાં સારું છે ગોળ નાખીને પણ પી શકો અને હળદર વાળા દૂધમાં કઈ પણ સ્વીટ ના નાખોને એમને એમ પણ પી શકો તમે બહું જ સાર ઉપાય છે ઉધરસ માટે
આ એવું હોય સાંભળ્યું તુલસી ના પાનનો ઉકાળો એવું પણ ઉકાળો તો કરવો લાગે ને તો એનું એના માટે શું કરવાનું એમ કરવો લાગે.
અરે કળવો લાગે તો તમારે એમાં થોડું મધ નાખી દેવાનું મધ તો આમે સારામાં સારું છે.
હા ઈ અસરકારક જે વાત સાચી પણ હવે હેલ્થ માટે એટલું જ હસ સહન કરવું જ પડે કા.
એ તો થોડુંક તો કરવું જ પડે, અને આયુર્વેદમાં કેવું છે. કે ભલે તમને થોડો, મોડો ફાયદો થાય પણ પછી તમને છે ને લાંબા સમય સુધી વાંધો નથી આવતો. બહુ સારું પડે છે. એમ.
હા તો તમે તમને એવું કઈ થાય તો તમે આયુર્વેદિક વસ્તુઓ લઈ લીઓ છો?
હા આયુર્વેદિક. જો અમને ઉધરસ થાય તો અમે સીતોપલાદી ચૂર્ણ લઈએ અને તમને કહ્યું ઈ, પ્રમાણે હળદર મધ ઈ, બધું લઈએ તુલસી મરી એના ઉકાળો બનાવીએ. એવું બધું કર્યા કરએ તો એનાથી સારું રહેે છે. એમ.
હું તો એમ કરું કે ક્યારેક સવારે ગરમ પાણી પી લવ ને એમાં થોડુંક લીંબુ નાખી દઉં તો એમે પાચન માટે પણ સારું રે છે ને ક્યારેક, ક્યારેક કફ ને સૂકી ઉધરસ ને હોય ને, તો એમાં ફાયદો થાય પણ મને હવે એમ વિચાર આવે છે. એ આયુર્વેદિક દવા જ કરવી કે પછી દવાખાને જવું જ ને જવું એમ?
અરે ના ના દવાખાને તો ન જાવ ખરેખર તમે છે, ને વિશ્વાસ રાખીને આયુર્વેદિક જેટલું કરશો ને એટલો તમને ફાયદો થશે અને તમે જે ગરમ પાણી પીઓ છો લીંબુ વાળું એ તો ખરેખર બહુ જ સારું એનાથી પાચન શક્તિ પણ સારી. અને રોગપ્રતિકાર શક્તિ પણ વધે એનાથી.
હા ઈ હું સરુ કરીશ વળી મને એમ લાગે છે કે મારું હમણાં ચાલુ જ છે. પણ હવે કફને લીધે મળી લીંબુ, લસણ ને તો એટલે મેં મૂકી દીધું.
અરે ના, ના ગરમ પાણીમાં છે ને તમારે કફ હોય ને તો લીંબુ તોડી નાખે કફ ને લીંબુમાં વિટામિન સી છે તો એ છે ને કફ ને તોડી નાખે ગરમ પાણીમાં એમ. એટલે પી શકાય કઈ વાંધો ના આવે.
એ છે એ થઇ શકે, એમ એ જરૂરી છે. એમ આજકાલ તો આ બધા ઉપાયો જરૂરી થઈ ગયા છે. એમનેમ કઈ ન હોય તો એ ઠંડક માં એ સારું પડે છે. બઉ
હા, એઈ જ ઈજ.
ને બહારનું ખાવાનું બહુ વધી ગયું છે હમણાં.
હા બસ, એક્ઝેક્ટલી તમે બહારનું ખાવાનું ઓછું કરો, અને ઘરનું સાદું અને તાજો ખોરાક ખાવ તો એનાથી પણ એ સારી રહેે છે. આપ
હા, એટલે જો લગ્ન પ્રસંગ આવ્યા કરે અવાર, નવાર. એટલે બહાર ન ખાવાનું થાય ફ્રેન્ડ સાથે. થઈ ગયા હોય તો બહાર ન ખાવાનું. તો એ બધાને લીધે છે, ને એમણા અમારી રોગ પ્રતિકારક શક્તિ બહુ ઘટી ગઈ હતી. ટેસ્ટ ને કરાવ પડયા. પછી મને એમ આયુર્વેદિક ઉપચારો ચાલુ કરું ને, તો કાયમ માટે સારું રે. એમ
હ સાચી વાત છે. હવે લગ્ન પ્રસંગ કેવી વસ્તુ છે, એમાં તો આપણે જાવુંજ પડે. છૂટકો જ નથી એમ. પણ બાકી કારણ વગરનું બને ત્યાં સુધી બહાર નુ ટાળવું એમ.
હા, હું હવે ઘરનું ખાવાનું જ એટલે જ વધારે પસંદ કરું છું. કે બીમાર પડી જાયને ત્યારે એમ થાય કે આ તીખું, તેલ વાળું, તળેલું, બધું ના ખાધું હોત તો સારું હતું.
હમ, સાચી વાત છે. ના પણ કાઈ વાંધો નહી. અને બાકી શું છે. કે થોડુંક છે ને શરીર ને આરામ પણ જરૂરી છે. શરીર ને બહ થાક ના લાગે એ પણ જોવાનું આપણે.
હા સાચી વાત છે. અને એમ કેવાય કે આયુર્વેદમાં તો કોઈ પણ ખોરાક હોયને એને પણ દવા માનવામાં આવે છે. એવું કેવાય,
હા, સાચી વાત છે હો. આયુર્વેદમાં તો ખોરાકને દવા જ માનવામાં આવે છે. અને તમે એ પ્રમાણે અનુસરો ને તો ખરેખર તમને ફાયદો થાય છે એમ. અને આયુર્વેદ માં બધી ઘર માં થી, આપણી જે રસોડાની વસ્તુઓ માંથી જ આપણે. બધી ઔષધિઓ મળી રહે છે. જેમકે મરી છે, હળદર છે, સૂઠ છે, મધ છે અને ઘી પણ ચાટણ તરીકે કામ આવે. એટલે ઈ બધી વસ્તુઓ બહુ ઉપયોગી છે આપણા માટે. હમ્મ
એ બધું હું ખાસ નથી કરતી.
નથી કરતા. તમને રાત્રે નીંદર આવી જાય છે?
બઉુ તો ઊંઘ નથી આવતી. ઊંઘ ની પણ મને એક સમસ્યા થઈ ગઈ છે. એમ કે મસાજ કરીને. એને એમ ને. તો કે ઊંઘ આવી જાય. બાકી તો ઊંઘ જ નથી આપની જાતના
ઓહો! ના પણ રાત્રે તમે છે ને, સુતા પહેલા થોડીક તેલની માલિશ કરો પગના તળિયામાં. અને તમે રાત્રે સુવાટાણે જાયફળ વાળું દૂધ પીઓ ને, તો એ બહુ જ તમને નીંદર સરસ એનાથી આવી જશે સુવાટાઈને. જાયફળવાળું દૂધ પીવાનું. અને ફોન ઓછો વાપરવાનો, રાત્રે બને ને તો સમયસર સુવાનો પ્રયત્ન કરવો. અને સમયસર સાંજે વહેનું જમી લેવું. આયુર્વેદમાં તો સાત વાગ્યા પછી જમવાની પણ ના પાડે છે.
હા, એ પણ સાચું છે. એમ કેવાય કે, આમ તો અમુક સાંજના ટાઈમ પછી જમીએ ને, તો રાતનું આપડું પાચન મંદ થઈ ગયું. અને પછી સુવા જાય ને ત્યારે એસિડિટી જેવું લાગે. એટલે, પછી ઊંઘ ના આવે એમ. એટલે, પણ ધ્યાન રાખો. અનેને ફોન ન પણ એવું થાય છે. એમ ફોન બહુ વાપરીએ ને તો પછી આંખમાં નીંદર ઉડી જાય. પછી ઊંઘ ના આવે. એટલે, એ રોગપ્રતિકારક ઘટે ને શક્તિ.
હા! સાચી વાત છે. તમે સમયસર સુઈ જાઓ. તો, તમે સમયસર સવારે વહેલા ઉઠી શકો. તો વહેલા ઉઠો તો, આપણા શરીર માટે ધ્યાન પણ બહુ જ સારી વસ્તુ છે. તમે યોગ, પ્રાણાયામ, ધ્યાન કરો. તો, ઈ બહુ સારું છે એમ.
હા. આમ તો, આયુર્વેદમાં પેલી તો આપડી લાઈફ સ્ટાઈલ જ છે ને કે, આપડી જીવનશૈલી કેવી છે. એ ઘણું અગત્યનું વસ્તુ છે ને. એટલે ખાલી દવા મન લાગે કે આપડી રોજ બરોજની જે આદતો હોય ને ઈ પણ બદલીએ તો એમ સારું. પળ્યાસ શું બધી દવા ના લેવી એમ, ડોક્ટર
હા. બસ બસ આપણી લાઈફ સાઈલ સુધરશે ને, તો શરીર આપોઆપેની મેળે સ્વસ્થ થઈ જશે, બરાબર ને.
હા એ તો સાચી વાત છે પણ મને એ પૂછવું હતું પાછું કે, જયારે આ બધા આયુર્વેદિક ઉપચારો હું કરું ને ત્યારે મને પેટમાં બહુ ગરમી થઈ જાય છે એનું શું કારણ?
તો તમને ગરમી થાય તો તમે છે ને, તો અમુક વસ્તુ કેવું છે તુલસી કે મરી કે, સોઠ કે, ઈ વસ્તુ થોડીક ગરમ છે. તો સામે એનું મારણ શું હોય? તો તમે ગોળ અને વરિયાળી વાળું પાણી બનાવીને પીઓ. તો તમને પેટની તકલીફ નહી થાય, વરિયાળી કેવી છે ગેસને પણ ઓછો કરે અને ગોળ એવું છે કે, આપણું પાચન સુધારે, તો બને તો તમે સાથે ઈ કરી શકો છો.
તમે મને એટલી બધી સારી માહિતી આપીને કે મને બહુ સારું લાગ્યું. મને લાગે કે હું આ બધી બાબતોનું છે ને, નિયમિત ધ્યાન તો રાખીશ એમ.
ધ્યાન રાખજો ચોક્કસ ઈસબગુલ લેવાનું રાખો એ પણ પેટની ગરમી ઓછી ઘટાડે છે, આ પણ સારું છે, રાત્રે સુવા ટાઈમે ત્રિફળ લેવાનું રાખો. આ બધું બહુ જરૂરી છે અને તમે આ હમ.
આરમ તો નથી ને વસ્તુઓ?
અરે ના ના, બિલકુલ ગરમ નથી પડતી.
સારું તો હવે મને લાગે છે કે હું અત્યારે ક બનાવ એમજ ગરમ પાણીમાં.
હા, જરૂર બનાવું, અને તમે સરસ બસ સ્વસ્થ રહો, એવી શુભેચ્છા.
હા, થેન્ક યુ તો તમારો ખુબ ખૂબ આભાર હવે હું પણ આરામ કરું, તમે પણ આરામ કરજો આવજો.
આવજો.